હલો.
હા, કામ પૂરું થયું. તે ફોનને તે વાત જ નહી કરત પછી તો હાલે.
અમે પણ અમે તો
ખબર નઈ તારો અવાજ મારામ નહી આવતી તો ખબર નઈ
હમ્મ. હુ નામની આતીલું આ બેટું અહી માટલ હ?
મોબાઈલ તો કેવું વટ લાગ
તીમાં જિંદગી અસર લગ્યા પથ્થર પડયા ઈ હમણાં.
હા મોબાઈલ વગર કેવા વ નહી કઈ રમી ખાતેલા.
અમ મારા ખેમાં પહેલા થી જા ત યાર મોબાઈલ ની તોબી. ઘેરના ઘેરમાં બહી રતે એલે ફરેમાં ન હજુ એન યાદ. હાજી ફળ્યા મન યાદે ઘેર પડી તું
રે મોબાઈલ બકડા ને એવું ફરવા જાતા. વછ તે પેલા હે એલા કંઈના ગિલ્લી દંડાકી ગિલ્લા ડા
ઘેર ઘેર પાહે રમતા એટલે અમુક ભારે રમદા, ગિલ દંડો પછી ઉલી એક ખેતી કરીને ગયા દડે કને બાએ રમતામ.
એવું.
એમાં ડાંગોડા આવે ને દડો આવે.
હા ગીઅ ગપ્પી ગલ. હા ગપી ગલ એ હમે બી
એ હોય ઈ બહારે રમતા યારી એમ. હમણા ભારે અમે હમણાં ખેતર વરાઈ ગ ઈ રમતેલા મું.
નઈ રમાય અમાર આય કોઈ રમ
ક્રિકેટ રમવા ગત કોઈ નહી આવે પણ ઈ ભારે રમે બધા. ક્રિકેટ રમવા અગિયાર જણા ક્યાથી લાવાના હજી ભી રમી હાલમાં હું રમી.
અન ચેટલા જમી.
અરે પાંચ સાત દારણા હાયે, જ રમ રમ કરી પાંચસો જણા
હે એવું.
ક્રિકેટ તો વા મન પડે ત્યારે વાત. કી દડા એમ ખોઈ ભાઈ આમ કુવામાંબી પડ્યા દડા કુવામાં કાઢી ઉથરી દે. તે ખાલી કુવો હુ પાણી ભરલો નહીં ખાલી કૂવો.
ના હવે હેન પાણી હોય હેરો કેટલું પાણી હોય.
એટલે ભરેલો કૂવો હોય તોય પેલા ઉતરીને કાઢ લાવે.
અને હવે પછી હે ગોવા મેરે નહીં રમે.
અમારે કુંવા ની મેરી ઘેરની મેરી કુવાની આ રહી હે.
હા આ કોઈ રમે ની શું કરવાનું?
પોરિયા જ ઉતારો થઈ ગયા હા પોરિયાન, મોબાઈલમે તો બહાર નથી આવતા પોરિયા.
ફોરીમાં આપડ મોબાઈલમાં તો બહાર ને નીકળી એને.
ફિઝિકલ ગેમો રમ્મી જોઈ છોકરાઓને પરમ તા જ નહીન હું કાલ આરામથી વિચાર છે કાલ માર્ હોઈ શકે, બાર વાગે છુટન અગિયાર વાગ્યે જાય પછી. પેલી આરામથી કોઈ ગેમ રમી ભલે કોઈ એકલો ભી રમવાનો સે બેઠો બેઠો.
જયરામ
એકલો રમ ટેબલ ટેનિસ હ ચાલ અગિયાર થી બાર વાગ્યા હુધી.
આઈ ગયા પશી મને મેકવા આવી બસ સ્ટેશન ઉપર. હે બસ એક વાગે એમ આવી જાય. અહીં તો જવાનું ક્યાંક તો હે.
બાર વાગે તને મુકીયાવુગા. હમ હા ગાડી તો હું લ્યો ત્યાં આવું અગિયારથી બાર અગિયારથી રમવાનું મીલી આવું.
તો વિચાર કરી ને ઘેર જઈએ
સાયન્સ વાળા.
સાયન્સ વાળાનું હું કામ
સાયન્સ વાળો
ઈ કોણ સાયન્સ વાડો
તો એની હાઉસમાં
આવું કોણ છે, સાયન્સમાં તારું
કોઈનો છોરો મારી વાહી રોજતે આવે.
નારેના અટાણે કેવું વટ લાગતું યાર.
હે
ના ના તો કેવો એટલે
અરે હું ભારે ખુશ હતીમાં મોટા થના પાર જિંદગી પથર પતા ગયા
કઈ મજા
મોટાર પણે એને જઉ પછી આ કોલેજ અહીં આવ્યા કોલેજમાં કેઈ મોજ કરતે લાઈ
હા, નિહાળી હોતાને કેવું હતા. નિહાળી જરીક અસલ લાગ
આમ
બે હજાર આઠથી રહેવા દે હમણાં.
હું.
કાઢવાનું દૂધ તું ટેન્શન નથી લે
એવું તને આવડે દૂધ કાઢતા?
તે રોજ હુંજ કાઢી રો સે
ના મને દૂધ કાઢતા ની આવડે
એ મારું કામ હું બધું હું ડગરાન ડગરા મારે નામે જ છે હમજી જાનું ડગરા નો માલિક હું જ છે આમ જી એ તો
હા મારે કઈ ક ક અમારે તો જઈને કામ લાગી લાગ હો વધારે નહી હોય તો કામ કરવું પડે.
આજ મકી ગાળવાેલો આજ મકી ગાળ વાગેલો એક
આજ તું ડુંગરે ગેલો બાબા દેવે
બાબા દેવી ગયેલો તમારે મેરી પડે
ના સમય અ તો કેટ પાંત્રી કિલોમીટર જેટલું પડે?
પાંત્રીસ તોો એમે જ ગયા ત્રીસ પાંત્રી તો
હા આયતો દાહોદ આવ કે આયતો ક ત નાજન મારા હે હય જા હા મારે અહીં આવો કે પછી બાબા દેવે જાવ બધું એક હરખું જ પડે.
હમ
હજી આન આવન કે હૈ? ને એટલો થાય પણ આ થડું કશો પણ બાવા બે તાણ કે પાંચ છ કિલોમીટર ન અંતર હમ
હમ અરે પાંચ મિનિટ થાય ગઈ પાંચ મિનિટ બોલ તને હું જલ્દી છે એટલી
હ મને લાગ પૈસાા કેમ ન આવતા આ વખતે આપડે ઉલટુ,
એ તારા તે દેખ તારામા એકલા. વધારે કોલ થઈ તારા કેટલા સાડા તરી, મારા ઓગણ ચાલી રૂપિયા.
હા યાર વાંધા છે ને?
આમાં બુ ફાલ આ પુ ટોપિક કે ધાને
પેલા કઈ દેતા તો વાત ખબર પડતી.
આ તે પેલી અઢાર ગણાઆ ગ્યાસેે? પણ અઢાર મા તો ચા પઅ કુલ કેટલા ત્રણ તે ત્રણ તે હમણાં ઉપાડે વગર ના છે.
એવ મારતા અડદા ઉપર હેવ પડી મારતી કોણ કે એટલા ઝીરો સેકન્વાળા અડધા ઉપર ઝીરો સેકન્ડળા છે.
એ તો વાત છે આજ મે એ જ ઇન્ટરેસ્ટમાં વાત ભ એક આાય ત્રણ વાર વાત કરી ત્રણ વાર. જણ નહી એ છોકરી છે દ રિપ્લાય નય હાલ તલી આવન, તે કોઈ ઓ હા ઓનલાઈન છે નેં પેલું પધું કંઈક ઈમોજી મોકલી નાખ્યુ પછી કે સોરી. ખબર નઈ, ઈમોજી મોકલે તખી ઈમોજી એમોજી મોકલે ને? તે ડીલ માં ખતરનાક ઇમોજ પેલુ ગળે મળવા નુ પાછુ પેલું ઈમોજી નહીં તો દોરાય ને, માણા ગળે મળાય એ દોરાય?
ઇન્સ્ટા ઉપર?
ફોટો ટાઈપ નહી વોટ્સએપ પર આપણા ગ્રુપમાં જ.
મને ખબર
તો ઈ ગિફ્ટ મોકલી ગિફ્ટ આવે માણસે મળ દોરા એ વાળુ.
હા
હ એ વાળો મોકલી ડિલીટ કરીશું સોરી, ગ્રુપમાં?
તે મોકલે ને કઈ નહી?
ની મ
બી જી હ પણ મેમે સ મને કઈ ના રિપ્લાય જ ન કોઈ ફ્રી સિગની હોય એમ.
પછી મા એટલે ખતરનાક યાર
કેવી શડી મેની
વોટ્સએપ ડીપી ચેક કરતો ખાલી મે પેલા ડીપી બદલી એટલે મેં એટલે પેલા ડીપી બદલે પછી રિપ્લાય કર્યો મેસેજ નો, સમજ્યો?
હું બી બદલ દું.
મેં જેવી ડીપી બદલીને રિપ્લાય કર્યો તેવો તરત કોલ આવયો મારામાં.
એને અવા બી કોલ કરે લા?
મેં ત્રણ વાર એને કોલ કર્યો એને મને એક વાર કર્યો.
હું વાત કરી યાર.
બઉ વાત કરી યાર બધીની વાત કરી એમ પૂછ્યું કા નહી હું કરે. ગીરના શું કરે ભાઈ શું કરે આઈ બા શું કર બાર બધું મુસ્લુ.
હમ.
અમે પૂછ્યું કયો સબ્જેક્ટ પૂછ્યું ક ત મળો તો કોલેજ નુ
કઈને વારેવાળી.
મે તો એને પર્સનલી મેસેજ કરલો.
હા કઈ ના વરાવાળી હતી વા.
આપણી વાંહે છે.
આપણા બર સાડી
થડ સેમ વાળી.
થડ સેમ ઇન્મેન ટી નો હતો.
હમ ઇન ઇંગ્લીિશ.
શ ખબર ન આપડું ના પડે કોઈ વા તે આયા હોય તો ખબર નામ થોડી ખબર રાખી.
હમ એ આપડી બાજુમાં બી ક્લાસ તોય ને ખબર
તેનો.
હોય લાગે હવે આપડી બાજુમાં ક્લાસ ચાલતી આવતીલા માં. લો બાજુમાં ક્લાસ ભરેલો તો યાદ આયું‌.
નની ખબર હે.
જેમ કે આપડા ક્લાસમાં બ તરી જણા બે્યા હતા ગુપ ની સંખ્યા ગ્રુપમાં એકસઠ જણા દેખાડેલા.
અરે વા‌. જ હજુ ઘણા બીજા કોલેજ વાળા હોય બી ભરાય ગ્રુપમાં.
હા.
કોલેજ વાડા એકલા થોડા ભરેરા ગ્રુપમાં.
હમણાં યશ પટેલ ની કોલ કરલો પણ હ ઉપાડે ન‌ઇ એને
છે ને યસ પટેલ.
ખબર નહી કોણ યાર આપણે નહી.
મા ના નની ખબર અને આ દેવ હોસ્ટેલ માં જાત હોવા ને યાર.
એને ઈ સસીવણ માંજા ને પણહી જઈમ કે છે ઘરું
મને કાલ કીધું જાવાની.
અરે એ ઘડીક ના આપડે ઘડીક આપડે ખબર નઈ યાર.
હા એ ખબર નથી તારે.
એહો આ. બળદ કં થ ભ ભ હળત બાંધી મેં ક્યા જા હા બોલ.
હા કઈ ગુરુપ માં મેસેજ કયે થી કરતી હોય તો મેસેજ કરા હું પછ કરું.
અરે ગ્રુપમાં હોય હું મેસેજ કર લ જ ન અ
આનતા પેલી્
મેડ આપડે ખુદ મેડિયમ જ રિપ્લાય લઈને્ ગુપમાં
મેડમ કે કોઈ ફ્રી હોય તો આતી રહે હું કરવાનું. મેડમથી હું વાત કરવાની. આ મેડમ થી વાત કરે તેમાં તો પછી મળે કેમ કે બધી સીરિયસ વાત કરે. હાચી વાતને હેલો. હલો.